હલો.
હેલો કેમ છો બધા મજામાં ને
હા તમે કેમ છો મજામાં?
હા મજામાં છે
આજે હું એક ખુબ જ મહત્વપૂર્ણ વાત કરવા રહી જઈ રહ્યો છું. હેલ્થ અને બેની ફિટનેસ. હેલ્થ અને ફિટનેસ એટલે શું? હેલ્થ અને ફિટનેસ એટલે કે સ્વાસ્થ્યને તંદુરસ્તી એ કહેવા એક કહેવત છે કે હેલ્થ ઈઝ વેલ્થ એટલે કે સ્વાસ્થ્ય સાચી સંપતિ છે જો માણસો પાસે ઘણા પૈસા હોય પરંતુ હેલ્થ ન હોય તો તે જીવન આનંદ લઈ શકતો નથી. આજના ફાસ ફાસ્ટ લાઈફ સ્ટાઈલમાં લોકો પોતાની હેલ્થ પર ઓછું ધ્યાન આપે છે ફાસ્ટ ફૂડ સ ફાસ્ટ ફૂડ વધારે લે છે સ્ટ્રેસ વધારે લે છે અને ફિઝિકલ એક્ટિવિટી અ ઓછી થઈ ગઈ છે અને મોબાઈલ અ મોબાઈલ નેટ વેકેશન કારણે હેલ્થ પર ઘણી બધી પ્રોબ્લેમ પણ આવી રહી છે તો આજે આપણે સમજવાનો પ્રયત્ન કરીએ કે ગુડ હેલ્થ શું છે અને ફિટનેસ કેમ જરૂરી છે અને હેલ્થી લાઈફ સ્ટાઇલ કેવી રીતે મેન્ટેન કરવું જોઈએ.
હા તમારી વાત સાચી છે કે આપણી સાચી સંપત્તિ હેલ્થ છે. અંગ્રેજીમાં કહેવત છે કે હેલ્થ ઇઝ વેલ્થ આરોગ્ય સંપત્તિ છે. આપણા દિવસ પૈસા સભ્ય અભ્યાસ કર્યા પા છળ દોડી એ છીએ પણ પરંતુ આપણા શરીર સાથ ના આપે તો બધું જ નિરથ છે આપણું શરીર એ માનસિક રીતે સ્વસ્થ નથી. તો આપણે હેલ્થ સારી ન આપણે તેમાં શુદ્ધ બળતર એટલે કે પોષિક ખોરાક. હમ્મ પછી ખાવાનું સારું જોઈએ, પછી પીવાનું સારું જોઈએ, પછી આપણી હેલ્થ સારી હોવા જોઈએ. લીલી શાકભાજી ખાવી જોએ, પાણી પીવું જોઈએ અને અન્ય સુવિધાઓ પણ લેવી કે આજના ટેક્ટ ટેકનિકલ યુગમાં આપણી શારીરિક હલનચલન ઓછી થઈ ગઈ છે. રોજ ઓછામાં ઓછી બે થી ત્રણ મિનિટ કસરત કરવી જોઈએ અને વીસ થી ત્રીસ મિનિટ યોગ્ય યોગ કે ઝડપ થી ચાલવાની ટેવ આપડી જોઈએ. જેના લીધે હૃદય અને સ્નાયુઓ મજબૂત બને.
હા બિલકુલ સાચું અ આજના સમયમાં ઘણા લોકો સક્સેસ પાછળ એટલા વિલીન થઈ ગયા છે કે હેલ્થ ઈગ્નોર કરે છે. ઘણા સ્ટુડન્ટ પ્રોપર સ્લીપ લેતા નથી. એક્સાઈઝ કરતા નથી, જંગ ફ્રૂટ વધારે ખાય છે. તેના કારણે અ વિક્નેસ સ્ટ્રેસ અને એન્ઝાઇટી ની પ્રોબ્લમ વધે છે મારા મતે હેલ્થ બોડી અને મારા મતે હેલ્દી બોડી અને રી માઈન્ડ બને હોય ઇમોર્ટન્ટ હોય છે જો આપણું શરીર ફિટ હોય તો કોન્ફિડન્સ પણ વધે અને કામ કરવાની એનજી પણ રહે તો હવે હેલ્થ અને ફિટનેસ નુ ઇમોર્ટન્ટ શું છે તે આપણે સૌથી પેલા સમજી કે હેલ્થ એટલે શું છે. ઘણા લોકો માને છે કે માત્ર બીમાર બીમાર ન રહેવું એટલે જ હેલ્થ પણ હેલ્થનો અર્થ ફિઝિકલ, મેન્ટલ અને સોશિયલ વેલ્બિન છે. ફિઝિકલ હેલ્થ એટલે શરીરની ફિટ અને ફિટ રહેવાની એક્ટિવિટી છે. મેન્ટલ હેલ્થ એટલે મન શાંત અને સ્ટ્રેસ ફ્રી હોવુ જોઈએ અને સોશિયલ હેલ્થ એટલે લોકોનું લોકો સાથેનું સારું રિલેશન મેઇન્ટેન આ ત્રણેએ બેલેન્સ માં હોય ત્યારે માણસ ખરેખર હેલ્દી છે એમ કહેવાય. આજના સમયમાં મેન્ટલ હેલ્થ વિશે અવેરનેસ પણ ખુબ જ જરૂરી છે. ઘણા લોકો બહારથી ખુશ દેખાય છે પણ અંદર સ્ટ્રેસમાં હોય છે. એક્ઝામ, વર્ક પ્રેશર, સોશિયલ મીડિયા વગેરેમાં મેન્ટલ હેલ્થને અસર કરે છે. આથી માત્ર શરીરનું જ નહી પરંતુ મન નું હેલ્થ પણ મેન્ટેન કરવું જરૂરી છે.
હા તમારી વાત સાચી છે કે પણ સ્વ સ્વચ્છ મન અ પણ રાખવું જોઈએ. આ આજકાલ તણાવ, ચિંતા સામાન્ય બની ગઈ છે માનસિક શાંતિ થોડો સમય સોશિયલ મીડિયા થી દૂર રહો પરિવાર મિત્રો સાથે સમય ધ્યાન કરવાથી મનની એકાગ્રતા તા અને અને માનસિક થાક દૂર થાય છે નાના નાના ફેરફાર પણ જરૂર છે જે સ્વ સ્વસ્થ રહેવા માટે કોઈ કારી જરૂર નથી પણ પરંતુ નાની આદત લાવવાની જરૂર છે લિફ્ટને બદલે સીડીઓનો ઉપયોગ કર્યો મીઠાઈને ખાવાનો ખાવાના બદલે ઓછી કરો મોડી રાત સુધી જાગવાનું બદ એટલે વહેલા સુવાની આદત પાડો ના આ નાની નાની આદત આપણના ભવિષ્યના રોગથી બચાવે છે અંત અંતમાં જ એટલું એટલું જ કહે કે આપણા શરીર ભગ ભગવાન આપેલું છે કિમ તિ એ વરદાન છે
હમ્મ ચાલો હવે આપડે ફૂડ વિશે વાત કરીએ તો હેલ્ધી ફૂડ આપણા શરીર માટે ફ્યુલ જેવું કામ કરે છે જે આપણને નેચરલ ફૂડ ખાઈએ તો સર શરીરને પ્રોપર એનર્જી મળે ફ્રૂટ વેજીટેબલ મિલ્ક વગેરે બેલેન્સ ડાઈટ ડાઇટ હેલ્થ ડાઇટ હેલ્થ માટે જરૂરી છે પરંતુ આજકાલના ઘણા લોકો જંક ફૂડ વધારે ખાય છે પીઝા બર્ગર સોફ્ટ ડ પણ લોંગ ટર્મ હેલ્થ માટે એ હાર્મફુલ છે મતલબ એ ખૂબ જ નુકસાનકારક છે, અને અહ પાણી પણ ખૂબ જ મહત્વનું છે. પ્રોપર પાણી પીવાથી બોડી અહ હાઈડ્રેટ રહે છે. બ્રેકફાટસ સ્કિપ કરવું પણ ખરાબ હેબિટ છે. ઘણા સ્ડુન્ટો મોર્નિંગમાં બ્રેકફાસ્ટ કર્યા વગર સ્કૂલમાં કે કોલેજે જાય છે, આથી વિકનેસ અને ઘણી બધી પ્રોબ્લેમો આવે છે. બેલેન્સ ડાયટ સાથે પ્રોપર ટાઈમિંગ પણ ઇમ્પોર્ટન્ટ છે. આપણે યોગ્ય સમયે યોગ ગયો અહ ભોજન લઈ લેવું એ ખૂબ જ જરૂરી છે. હેલ્ધી ઇટિંગ હેબિટ્સ ફીચરની ફીચરથી અહ ફીચર ફીચરમાં ખૂબ જ કામ આવે છે. હેલ્થ મેન્ટેઈન કરવા માટે એક્સરસાઈઝ ખુબ જ જરૂરી છે. ડેઈલી એક્સરસાઈઝથી બોડી ફિટ રહે છે અને ઈમ્યુનિટી વધે છે. રનિંગ, વોકિંગ, યોગા સેક કલિંગ આ બધું જ એક બેનીફ છે. યોગ ખાસ કરીને ઇન્ડિયા કલ્ચર નો ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે. યોગાથી બોડીને ફ્લેક્સિબલ બને છે. અને સ્ટ્રેસ પણ ઓછો થાય છે. રેગ્યુલર એક્સરસાઇઝથી અહ અપસિટી જેવી ડિસાઇડેડ નો રિસ્ક ઓછો થાય છે.
હા તમે કીધું તેમ કે આપણા આધુનિક યુગમાં આજે પણ આપણને ઘણી બધી સુવિધા મળે છે પણ આપણે આપણા માટે ટાઈમ નહિં મળતો નથી. આપણે ગાડીની સમર સર્વિસ સમયસર કરાવીએ છે, મોબાઈલ નો ચાર્જ સમયસ ભૂલતા નથી સો આપણે આપણા શરીર માં એટલું ધ્યાન રાખવું રાખીએ છીએ, યાદ રાખો કે જો શરીર સાથ નહીં આપે તો તમારી સફળતાનો આનંદ માણસો તમે હાર જ નહીં હાર જ રહેશો. આ આહાર એ એજ ઔષધિ છે. ઘર ઘરના ખોરાક બા બહારના પેકેજ અને ફૂડ ખાવા કરતા તમે ઘરના ખા ખોરાક બધુ જ શ્રેષ્ઠ લાગે છે. તે હેલ્ધી હોય છે. અહ દિવસ દરમિયાન પૂરું-પૂરું પાણી પીવાથી અડધા રોગ આપણે જ દૂર થઈ જાય છે. રાત્રે ભોજન બંને સુધી રાત્રે હળવો ખોરાક લેવો અને સુવાના બે ત્રણ કલાક પહેલા જમી લેવું.
બિલકુલ સાચી વાત, અને હવે આઉટડોર ગેમ્સ પણ ખુબ જ ઇમ્પોર્ટન્ટ છે. આજકાલના ઘણા બાળકો મોબાઈલ ગેમ્સ વધારે રમે છે, અને આઉટડોરસ એક્ટિવિટી ઓછી કરે છે. તેના કારણે ફિઝિકલ એક્ટિવિટી ઘટે છે, અને સ્પોર્ટ અહ સ્પોર્ટ્સ માટે અહ ફિઝિકલ એક્ટિવિટી ઘટે છે. તેથી એ લોકને હેલ્થ બગાડવા માંડે છે. સ્પોર્ટ્સ સ્પોર્ટ એક્ટિવિટી એ બોડી માટે ખૂબ જ જરૂરી છે. સ્પોર્ટ માત્ર બોડી જ નહીં પરંતુ ટીમવર્ક અને ડિસીપ્લીન પણ શીખવે છે. ડેલી ઓછામાં ઓછી ત્રીસ મિનિટ એક્સરસાઇઝ કરવી જોઈએ. હેલ્ધી બોડી કોન્ફિડડ અહ હેલ્ધી બોડી પણ રહે છે અને કોન્ફિડન્સ પણ વધે છે.
હા તમે કીધું તેમ હલનચલન પણ કરવું જોઈએ. દરરોજના પાંચ મિનિટ ચાલવા રમવા જો જી જીમ જવાનો સમય ન હોય તો તમારી મનપસંદ રમત રમો અથવા યોગા કરો. સૂર્ય નમસ્કાર એ આ આખા શરીર માટે સર્વશ્રેષ્ઠ કસરત સે. પ્રકૃતિ સા સાથે જોડાઓ, દિવસમાં થોડામાં સમ સમય ખુલ્લી હવા, સૂર્યપ્રકાશ, કવિતાઓ જે વિટામિન ડી માટે આ છે કે આજના આધુનિક યુગમાં બધા એસીમાં ન સુવામાં ન એ તેની કેય કે તમે પર્યાવરણમાં પણ જોઓ તે આપણને સારી હેલ્થ આપે છે. સ્કિન ટાઈમ ઘટાડો, સુતા પહેલા એક કલાક મોબાઈલથી દૂર રેહો, જે જેનાથી મન શાંતિ રહે, સકારાત્મક હંમેશા હકારાત્મક રહો, ટ ટણા લેવાનું કામ સુ સુધરતું નથી પણ તબિયત જરૂર બગડે છે. શોખ તમારો કોઈ પણ ગમતા શોખ જેમ કે વાંચન શોખ, સંગીત ચિત્રકામ માટે દિવસની પંદર મિનિટ ફાળવો.
બિલકુલ સાચી વાત. હવે ઓલાં હેલ્ધી લાઈફ સ્ટઈલની કેટલીક ટીપ્સ છે જેમકે બેલેન્સ ડાઈટ રાખવું, ડાઈટ ડેલી એકસરસાઈઝ કરવી લેવી, પોઝિટીવ થિંકિંગ રાખવી વગરે હેલ્ધી લાઈફસ્ટાઈલના સ્ટેપ છે. મોબાઈલનો ઓવરયુઝ અવોઈડ કરવો, સ્ટ્રેસ મેનેજ કરવો, વોટરું પાણી વધારે પીવું, રેગ્યુલર હેલ્થ ચેકઅપ કરાવું વગેરે નાની નાલી બાબતોને ધ્યાનમાં રાખવું ખૂબ જ જરૂરી છે. સ્મોલ હેલ્થ હેબિટ્સ ફીચરમાં મોટી બેનિફિટ આપે છે. આજ રીતે આપણે આગળ પણ વાત કરતા રહીશ.
હા ચાલો મલીએ.